હલો, અવાજ આવે છે? હા આવે.
હા આવે છે. તને આવે છે?
હા આવે છે. બોલ, શું કરતો હતો?
શું કરે છે?
બસ બેઠી છું. આરામ કરું છું.
આરામ કરે છે. સરસ સરસ, હમ્મ.
તું શુ કર છ?
બસ એસે લખવા બેઠા તો.
શેના વિશે?
ઉનાળા વિશે.
ઓહ હો હો. શું લખ્યું?
બસ હજુ સ્ટાર્ટ જ કર્યું છે. ટોપિકસ વિચારતો હતો. પોઈન્ટસ.
અરે હું કહું તને ટોપિક્સ. આ વખત ગરમ એટલી પડી છે કે ના પૂછો વાત.
ના પૂછો વાત
હા.
બરો
ઓકે તો આમ એટલી ગરમી કે સુડતાલીસ ડિગ્રી સેલ્સિયસ થઈ જાય થઈ ગઈતી.
ના હોય.
ના માનીશ. તમારે ત્યાં તો સારું ન?
કેમ?
એમજ તમે બહાર ની સાઈટ એટલે
હમ્મ, તોયે અસર તો અહીયાય છે.
ઓ એ જ છ.
હમ્મ, તમાર સ સારું કહેવાય, આજુબાજુમાં ગ્રીનરી વધારને
અમાર આજુબાજુ ફેક્ટરીઓ એ વધાર ને
હા પન તો એ આજુબાજુમાં ગ્રીનરી એટલી ખારી ને હય તો આજુબાજુ બધી ઘરો ઘરો ઘરો
બફાાઈ જતા હશો?
હમ્મ. એટલે ગામડા સાઈડ રહેવું જોઈએ ખબર.
હા એ વાત સાચી.
હમ્મ.
પણ આ વખતે વરસાદ નહી પડતો ને ગરમી લાગત ખબર પડ બે ત્રણ દિવસ પહેલા કેવું વાવાઝોડું આવ્યું રાત્રે.
હમ્મ હમ્મ. આ તને ખ્યા ખ્યાલ હોય તો આજે સવારે વરસાદ પડે એવું થઈ ગયું હતું.
એ આવ્યા મને નથી ખબર એતો.
આજે સવારે બહુ વાદળ હતા.
હું તો ઊઘટી ટી હું ઊઠી જ મોડી.
અચ્છા નહી તો બહુ વાદળ હતા અને પવન પણ ઘણો હતો એવું જ લાગે કે આપડ વરસાદ પડશે. એમ તો ગઈ કલ રાત્રે પણ એવો હતું.
હા પડવો જોઈએ વરસાદ હવે તો પડવો જ જોઈએ.
પડવો તો જોઈએ હવે પર પડે તારા ના
અ એ તે દિવસ વાવાઝોડું આવ્યું એ દિવસ વરસાદ પડે એ પડે પછી તો વરસાદ આવ્યો નથી.
હમ્મ શુ થયેલુ?
હ બે ત્રણ દિવસ પહેલા રાત્રે વાવાઝોડું આવ્યું ત્યારે વરસાદ આવ્યો આવ્યો. પછી આવ્યો જ નથી વરસાદ.
હમ્મ. હવે બે ત્રણ દિવસ પહેલા ની વાત અહીં આજે ઓલમોસ્ટ અઠવાડિયું થઈ ગયું છે.
ઓ અઠવાડી થઈ ગ આટલી જલ્દી.
હમ્મ.
ટાઈમ ક્યાં થાય છે કઈ ખબર નઇ પડતી.
અઠવાડિયું થઇ ગયું બે વાતમાં
ટાઈમ ક્યાં જાય છે ખબર નહ પડતી.
હમ્મ. ટાઈમ તો ક્યાંય નહીં જતો. પણ લોકો એટલા નવરા થઈ ગયા છે ને. ફોનમાં મોડું નાખીને બેહી રે એટલા. ખબર જ ના પડે એમાં એટલા મશગૂલ થઈ જાય. અને પછી કે ટાઈમ ટાઈમ કઈ રી જાય ખબર ન પડટી.
તમર જેવા.
નઈ નઇ મને તો ખબર જ પડે છે.
કેવું બધું શાંતિ સ્કૂલ કોલેજો ચાલુ થઈ.
વેકેશન લંબાયું ને.
હા.
હમ્મ.
એ તો સ્કૂલ માં ના લંબાઈ કોલેજ જ ચાલુ થઈ ગઈ.
ના ના ખોડું જ લંબાયો.
ના રા આમાં તો થઇ ગઈ કોલેજ ચા
એ જોજે ને તો રજા આપશે.
આપે તો તો સારું.
હા. જે તો હવે દિવસે રાજા
એ જ ના હુ હું આજ નથી જ ભાઈ. હલો.
હા.
હું આજે નાથ
હા એટલે જ મેં કીધું.
ચાલે હવે હજી તો સારું થયું છે ને એટલે પા પબ્લિક એ ઓછી હોય છે. આમ વિદ્યાર્થીઓ ઓછા હોય.
અચ્છા. હા એટલે હજુ શરૂઆત છે. એ શરૂઆતમાં તો પબ્લિક રજા પાડે જ ને.
હજી તો બધા વેકેશન કરતા હશે એ લો એલ પોતાના ગામમાં યે.
હમ્મ કોક કાકા મામા ને ઘેરે. કેવાસે એક વેકેશન એન્જોય કરતા હશે કંઈક ફરવા ગયા હશે આવવાનો કંટાળો આવતો હશે.
હમ્મ ઉઠાતું ના હોય. ઉઠાતું ના હોય માં પાટે.
હમ્મ.
તો અઠવાડિય તો ગઈ તી હું. કાલે ગઈ તી પણ આજે નહીં.
અચ્છા. એમ પણ એમણે એટલે ગરમી છે ની જવાનું.
તે વાત છે મામા એક તો બા બપોરા આવવાનું થાય ને ગરમી માં. એનો બપોરે ગરમીમાં ઘરે આવવાનું થાય ને એ નઈ ગમતું
બાર વાગે નીકળી જવાનું.
બાર વાગે પણ હા.
હમ્મ.
બાર વાગે પણ મેમ સર મેમ નીકળવા ના દે ને
રીઝન આપી દેવાનું કે મારે આવું થાય છે.
જોઈએ હવે તો થોડુંક થોડું ગરમી ઓછી થાય ન પછી જ જવું છ, હવે બે ત્રણ દિવસ પછી જ
હમ્મ.
બેકગ્રાઉન્ડ માંથી બઉ અવાજ આવે છ.
બેકગ્રાઉન્ડ માંથી અવાજ આવે છે? શેનો અવાજ આવે છે?
ખબર નઈ કાગળિયાનો અવાજ આવ
આયા
એ એ ના આવવો જોઈએ.
ના આવવો જોઈએ બરોબર બરોબર. જો અહીંયા તો પાછો વરસાદ પડે એવું થઈ ગયું છે.
અહં અહીંયા તો તાપ થ છે હજી.
તાપ તો એવો છે ને ભ સર આમ, કોઈ દિવસ થશે જ નહી એવો તાપ. ના થોડો . અહીને થોડું વાંધું ચ એ ના પડેલ થાય.
ત્રેવું.
બેકગ્રાઉન્ડ નોઈસ બહુ આવે છે. અચ્છા અચ્છા. તમે ફોન આગળ જ કચડ કચોડ કરો તો ફોનમાં અવાજ આવે.
હમ બરોબર.
ના આપો જોઈ એવો પાછા.
થઈ ગયો કે ન એ બંધ.
હા અત્યારે બંધ શે.
આ વતે, એક સ્ટડી એક
શું?
એક સ્ટડી કંડક્ટ થાય.
ઓ હો. શેની? શેના પર?
સૌથી વધારે જે ગરમ સિટીશ છે ને શહેર.
હા.
પચાસ માથી પચાસ ભારતના.
ઓ ભાઈ સાબ.
હમ. વીચાર હવે.
વિચારવાનું શુંત એવા એવી જ આપડે એવા જ શહેરોમાં રહીએ છે. છીએ એજ શહેર છે આપણું બધાનું.
હમ. બીચાર આવે તું.
અને લોકો કામ પર કેમના જતા હશે, એટલે ગરમીમાં.
એ ટેવાઈ ગયા છે.
એ વાતે સાચી. અમે તો એયા આમાં હા.
અમારા શહેરમાં તો પાછા બધા રસ્તા બનાવવાની ચાલુ કર્યા છે.
આ ચોમાસું આવવાનું હોય ને તારા જામને બધું યાદ
હા એ એસ એમ સી રોડ બનાવે છે. અને એમાં પણ બધે ખોદી નાખ્યું છે. આટલી ગરમીમાં એ લોકો કેમને કામ કરતા હશે.
એ લોકો યુઝુ તુ થયેલા છે. એમણે કદી કમ્ફર્ટ જોયું નહીં. નહી સરખું નહીં સરખું .
સારું છે.
નહી સર ખૂબ બેટ જોઈ લો ના. એસી જોયો ના પંખા જોયા. એટલે આ કમ આપડે તો શું છે નેસેસિટી થઈ ગઈ છે હવે આ બધી વસ્તુ. પણ આહી હ ગરીબીમાં જીવે છે.
હમ.
એટલે એમની જોડે કોઈ ઓપ્શન જ નહીિ.
એ વાતે સાચી.
એટલે શું કરવાનું હવે.
હ હું તને કોલબેક કરું મારે બીજો કોલ આવે છે.
હમ.
હું તને કોલ બેેક કરું મારા બ. જો કોલ આવે છે.
એવું.
હા મૂકો.
હા સારું ચાલ મુક. હ